હલો.
શું કર્યા છો ભાઈ.
કઈ નહી હાલમાં તો એ જ વેકેશની હમણાં તો જાણો છો કે આ, પડી રહ્યો છે, એટલે આમના તો મારું પણ જે કોમ્પ્યુટર, ટેલી, ત્રીપલ સી, આવું પતાવ્યું છે, તમે શું આવું ત્રિપલ સી કે ટેલી એવું કર્યું તમારા વેકેશન માં?
હા એમ જોવા જઈએ તો મારી ઈચ્છા તો જે દસમાનું એક્ઝામ હતી પછી જ હતી પરંતુ મેં એવું વિચાર્યું કે દસમાની એક્ઝામ પછી કરું કારણ કે હાલમાં દસમામાં તો મને જે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ મળશે એ બધું એટલું બધું ઈમ્પોર્ટન્ટ રહેશે નહીં અને ટેલી તો શું છે કે કોમર્સ. શાળાને જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે મેં એવું વિચાર્યું કે મે આજતે દિવસે કોમર્સ જ લેવાનું છે દસમું પટે પછી પણ તો મેં એવું વિચાર્યું કે જયારે કોમર્સ લઈને બારમા ધોરણ પડશે ત્યારે મેં કોમ્પ્યુટરમાં ટેલિય ટિપલ સી બને સાથે કરી લશું પરંતુ શું છે કે બારમા ધોરણ ની એક્ઝામ પહેલી પતી ગઈ હતી, પણ એ કોમ્પ્યુટર સેન્ટરે મેં ગયો હતો, પરંતુ અમુક કારણોસર મને જે મને જોઈતો ટાઈમ હતો, તે મળ્યો નહી હતો, કારણ કે જો મેં બપોરનો ટાઈમ પણ ન તો મને જે બસમાં ટ્રાવેલ કરવું પડે છે, તો અમાર તંથી બસ, તો ઉપલબ્ધ નહી હતી, એટલે એમ મારે શું છે કે આ બસ ન ટ્રાવેલ જેમ એડજસ્ટ કર એટલે કે જે મેનેજમેન્ટ કરી શકું તે રીતે જ જવાનું હતું તો મેં તે હિસાબે મને ટાઈમ નહી મળ્યો એટલે મેં એવું વિચાર્યું કે પછી કોલેજ પછી કરું ને હાલમાં શું છે મારી કોલેજ ખતમ થઈ ગઈ છે અને મેં કોમ્પ્યુટર ક્લાસ જઈ રહ્યો છું અને ખૂબ જ મજા પણ આવી રહી છે, અને મેં જે્યાં કોમ્પ્યુટર જઈ રહ્યો છ તે કોમ્પ્યુટરમાં શીખવામાં પણ સારો આવે છે બે મેમ દ્વારા જ શીખવામાં આવે છે બંને મેમને સારું એવું કોમ્પ્યુટર નુ નોલેજ છે અને અમારે પણ કઈ ડાઉટ હોય તો અને અમે મેમને પૂછી શકીએ છીએ અને સરળતાથી અમને એ લોકો કોર્સ સહેલા માર્ગ દ્વારા અમને સમજાવી દે છે, એટલે મને તો ખુબ જ ગમ્યું છે, અને કોમ્પ્યુટરમાં શું છે, કે એમ તો બે કોષ અમે કરીએ છીએ ત્રીપલ સી અને ટેલી આ એકી સાથે જ કરીએ છીએ, એટલે કે પહેલા એક કલાક અમને ત્રીપલ સી શીખવામાં આવે છે, ને પછી ના એક કલાક અમને ટેલી શીખવામાં આવે છે. અને એમ જોવા જઈએ તો ટોટલ એ બે મહિનાનો કોર્સ છે અને અમારે એના માટે જે ફીસ ચૂકવવી પડે છે તો ટ્રિપલસી માટે જોવા જઈએ તો ત્રણ હજારની ફીસ ચુકવવાની હોય છે અને ટેલી માટે ત્રણ હજાર પાંચસો ની ચૂકવવાની હોય છે કારણ કે ટેલી એ ટ્રિપલસી કરતા થોડુંક બેઝિક છે. ડેટ જ છે, ટેલીમાં ખૂબ જ મજા પણ આવે છે, અને જો એમ આપણે કમ્પેરિઝન કરીએ ટેલી એન્ડ ટ્રિપલ સી તો મને તો મારા પર્સનલ અનુભવવોથી તો એવુ લાગે છે કે ટેલી વધુ સરળ છે, પરંતુ એક જે કોમર્સ ના બાળકો જેમને અકાઉન્ટન્ટમાં થોડું ઘણું નોલેજ હોય, તેમના માટે સેલુ હોય છે. બા ધછથી તમે ટપલ સન ટટેલી કરશો તો તમને ટ્રીપલ સન સહેું લાગશે કારણ કે ટટેલીમાં ઘણું એવું જ્ઞાન થોડું ઘણું હોય તો સારું સરળતા પડે છે એટલે એમ જોવા જઈએ તો બને કો ઈઝ છે અને સમજાવવામાં પણ સરળ આવે છે અને બનેની થિયરી પ્રે પ્રેક્ટિકલની એક્ઝામ પણ હોય છે અને એક્ઝામમાં શું હોય છે કે પચાસ માર્ક એમ સી્ ક્યુ હોય છે અને પચાસ માર્કની થિયરી હોય છે અને પ્રેક્ટિકલમાં પણ આપણે જે એ લોકો પ્રેક્ટિસ કરાવ હોય છે તે જ આપવાની હોય છે જ્યારે તમે એક્ઝામ આવી હતી ત્યારે તમને કેવી મજા આવી હતી તમારી પાસે પણ આવું જ હતું કે પ્રેક્ટિકલ ના પચાસ માર્કને. કેરી ના બધસમાં.
હા એટલે કે તમે કીધું કે ટેલી અને ટ્રિપલ સી માં તો એટલે કે એક્ઝામ હોય એટલે અમારો તો કોર્સ હમણાં થોડા ઘણ દિવસ પએલા પયતો છે એટલે કે, ત્યારે એક્ઝામ તો લેવામાં આવી હતી અને તેમાં એમ પચાસ માગને એમસી ક્યુ ને પચાસ માર્ગ ની એમ પ્રેક્ટિકલ આપેલું હતું. અને એમ તો બધું ઈઝ જ હતું પરંતુ આપડે ટેલી તો અમને ખા લે આપડે જે બીકોમ કરેલું હોય એ લોકોને ઇઝી જ લાગે છે પરંતુ જે નવા લાવ પટલેમ બીકોમની લી પેલા કરતા એમ ખ લાગે પરંતુ એ તો ડેલી એમ તો ઈઝીજ છે ને બધાને આવડી પણ જાય છે બીજું ત્રીપ--. પછી મા તમે જાણો છો કે બધા ઘણા પ્રકારના , પછી ભેજ લઈ ઘણા બધા આવે છે, એમ મેન મેના પણ પછી ઘણા ટુલ બાર ના ઘણા બધા હોય. એ એમાં બધું યાદ રાખવાનું એ પણ આપણ ડિપેન્ડ થયા કારણ કે તેમાં ઘણી બધી અંદર નાણા, કોઈ પણ વસ્તુ હોય છે, જેને આપડણે યાદ રાખવું જોઈએ ને ક્યાંથી ક્યાં કેટલી એડિટ કરી શકે પલે સ્લાઈડ શો, પછી પાવર પોઈન્ટ પછી પાવર એક્સેલ એ બધું ઘણા બધા હોય છે જેથી કરીને આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે અને મને એટલે કે જે સેલુ છે એમાં તો સારી રીતે આપને બધા ફર્મુલા હોય. છે ઘણા બધા હોય છે અને એઝા ના ટાઈમ પર મા આવડી ગયેલા. અને મને જે એમસી ક્યુ પુછે લલા તેટ પણ તો. ચને સારવા આ આવડી ગેલા સાલું. શું તમે જ્યારે એક્ઝામ આપ લ ત્યારે તમને એમ એટલે કે જે એમસીક્યુ તમારે ટઠીક કરવાનું હોય તમારે કોમ્પ્યુટર પર કરે લાગ્યા પછી. તમને પેલું કાગળ માં આપેલું.
ના એમ તોમ મેં જે ટીક કરવા હતા કાગળમાં હતું એટલે કે પચાસ માક ના એમસી ક્યુ હતો એમાં પણ આમ જોવા જઈએ તો પચાસ ના એમસી ક્યુ નહી હતા તેમાં દસ થી બાર ખરા ખોટા હતા એટલે કે ટ્રુફોલ્સ હતા તે પણ સહેલાજ હતા અને જે પેલું જે એટલા બધા હાર્ડ નહી હતા કારણ કે અમને નોલેજ હતું કોમ્પ્યુટર નુ અને હાલમાં શું છે કે આધુનિક યુગ ચાલી રહ્યું છે એટલે ફોન તો બધાના હાથમાં છે જ અને હાલ માટે સ્માર્ટ ફોન પણ આવી ગયા છે એટલે શું છે કે ઘણું બધું નોલેજ તો આપણને ફોન માંથી જ મળી જાય છે અને મમે શું છે એમ ું અમે એમ તો બહુ યાદ નહી રહેતા પરંતુ અમે શું કર્યું કે જે હમણાં એઆઈ છે ઘણા બધા બધા એઆઈને આવી ગયું છે ટૂલ્સ આવી ગયા છે બધા પર જ આવી ગયા છે ભલે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સપ હોય સ્નેપ હોય પછી ગૂગલ હોય ક્રોમ હોય બરોબર જે એઆઈ આવી ગયું છે તો અમે. ગૂગલ જેમીના એનો ઉપયોગ કરીને એના પર એઆઈ પર આપણે એમસીક્યુ માંગ્યા હતા અને એ લોકોએ એમને એમસીક્યુના જવાબ પણ મળ્યા હતા અને સરળતાથી સમજાવ્યું પણ હતું અને તે જ એમસીક્યુ અમને ત્યાં કોમ્પ્યુટરની એક્ઝામમાં પણ જોવા મળ્યા હતા એટલે ખૂબ જ મજા આવી ગઈ હતી અને એમ બંનેની એક્ઝામ આપી અને અમે તમને. ટેલી વાત કરું તો ટેલમા તો શીખવા એવું ઘણું બધું હોય છે અને જો પ્રથમ ટેલમા કેવું શીખવામાં આવે છે તો તમને પેલા કંપની ક્રિએશન શીખવામાં આવે છે કે કંપની કેવી રી ક્રિએટ કરવી અને એના એમાં બીજો સ્ટેપ એવો હોય છે કે તમારી કંપની ક્રિએટ થઈ ગઈ તો તમે જયારે કંપની ક્રિએટ કરી તે પહેલા કોઈ અન્ય વ્યક્તિની કોઈ કંપની હોય પણ બીજા નામને તો પહેલા એ કંપનીને સર્ટ ક રીતના કરવાનું અને તમે કે કંપની સિલેક્ટ કરી અને કંપનીમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો તમે જે રાજ્યમાં રહો છો તે રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે. તમે એ સિલેક્ટ નહીં કરશો તો તમે જ્યારે જીએસટી ગણશો ત્યારે તમને ખૂબ જ નડશે કારણ કે સી જીએસટી એસ જીએસટી અને આઈ જીએસટી એ ગણવું ખૂબ જરૂરી છે એટલે સરકારે આજે બધી જ જગ્યાએ સી જીએસટી અને એસ જએસટી જોવા મળે જ છે એટલે એના માટે આપણે આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનો હોય છે અને પછી ઘણી બધી ડિટેલ પણ ફિલઅપ કરવાની હોય છે અને આપણે એ એ કરવા માટે જરા કે આપણે કંપની ટેલી પ્રાાઈમ ઓપન કરીએ છીએ તો પહેલા જઈએ છીએ અને તેમાં આપણે પેલા એફ્રિકી દબાવીને એમાં આપણને ચાર ઓપ્શન જોવા મળે છે પેલું છે ક્રિએટ કંપની પછી સિલેક્ટ કંપની શર્ટ કંપની એમ ત્રણ ચાર ઓપ્શન જોવા મળે છે અને એ ઘણા બધા સારા એવા છે અને એનો ઉપયોગ જેમ સમજ તે એમ ઘણી સારી બાબત છે અને એવું નથી કે એકવાર કંપની બની ગઈ એકવાર કંપનીનું નામ રખાઈ ગયું એટલે એમાં ચેન્જીસ થઈ શકે નહીં એવું નથી આમાં આપે કંપનીનું જે ક્રિએશન હોય છે તેમાં આપણે કંપનીનુંું નામ અને ઘણું બધું ચેન્જીસ પણ કરી શકીએ છીએ અને આ કંપની ક્રિએટ થઈ જાય પછી અમને એવું શીખવાવામાં આવ્યું હતું કે ઘણા બધા વાઉચર હોય છે જેમ કે સેલ્સ વાઉચર પરચેસ વાઉચર પછી રિસપ્ટ પેમેન્ટ કોન્ટ્રા વાઉચર જનરલ વાઉચર આમ ઘણા બધા એ વાચરમાં એન્ટ્રી જે આવે છે તે શીખવામાં આવે છે જેમ કે આપણે જોવા જઈએ તો પરચેસમાં ખરીદીને લગતી એન્ટ્રી હોય છે સેલ્સમાં આપણે જે વેચાણ કર હોય છે તેની હોય છે પછ રિસપ્ટમાં શું હોય છે કે જે સેલ્સ કર્યું છે તેનું જે પેમેન્ટ આવવાનું હોય છે તે રિ્ટમાં થાય છે અને પેમેન્ટની એ આપણે જોવા જઈએ તો આપણે કોઈ વસ્તુ ખરીદી છે તો એના માટે આપણે પૈસા ચુકવવા પડે છે તો તેમાં પેમેન્ટની એન્ટ થાય છે એમ ને કોન્ટ્રામાં જોવા જઈએ તો આપડે જે બેંક દ્વારા વ્યવહાર થાય છે કે એસબીઆઈ થી આપણે એચડીએફસી માં પૈસા ટ્રાન્સફર કરીએ. કે પછી એચડીએફસી થી આપણે પૈસા અંગટ વપરાશ માટે ઉપાડ્યા તો એની એન્ટ્રી કોન્ટ્રા વચરમાં થાય છે અને મિલકત ને લગતી જે એન્ટ્રીઓ છે જેમ કે જમીનને લગતી મિલકત પછી યન્ટ્રો જે ખરીદવા પડે છે ટેબલ ફેન એ બધે જે આપણી મિલકત છે તેની ખરીદીને લગતી જોઈ તો એ જનરલ વાઉચરમાં આવે છે એમ અમને પેલા તો વાઉચર વિશે શીખવામાં આવ્યું હતું એન્ટ્રી ક્યાં આવે પછી અમને એ બધાઉચર મિક્સ વાઉચરની એન્ટ્રી આવી હતી તેમાં શું હોય છે બધા વાઉચર મિક્સ હોય છે તેમાં આપડી રીતે એન્ટ્રી જોવાની હોય છે અને તે રીતે એન્ટ મારવાની. પ અમને એવું શીખવામાં આવ્યું કે આમાં જીએસટી નો ઉપયોગ કેવી રહે છે કઈ જગ્યાએ જીએસટી વધારે લાગે છે કઈ જગ્યાએ ઓતુ લાગે છે એમ ઘણું બધું અમને શીખવામાં આવ્યું હતું અને અમને ખુબ જ મજા પણ આવી હતી તમે શું તમે જારે પહેલી શીખ્યા તમને પણ આવું શીખવામાં આવ્યું હશે ને.
હા અમને પણ આવી રીતે શીખવામાં આવ્યું હતું કે તમે તલીમા તો આપ સોપ તમે જાણો છો કંપની ક્રિએટ કરવાની હોય છે અને પછી બધા લેઝર્સ નક્કી કરવાના હોય છે બનાવવાના હોય છે પછી કોઈ જીએસટી વાળું હોય. જે પેલું જીએસટી ઓન કરવું પડે છે અને પછી જીએસટી સર્વિસ માટે પણ તેમાં ઓન કરવું પડે છે અને પરચેસ અને સેલ્સની એન્ટર કેવી રીતે મારી ડેબિટ ક્રેડિટ ત્યાં કે કરવા માટે પણ આપણને સારી રીતે લોકો સમજાવે છે. અને બીજું તો એ જ છે કે પછી એક આપડા પ્રિન્ટ કેવી રીતે કાઢવી પણ લોકો બતાવે છે અને કેટલું ઝૂમ કરો કે કે ભાઈ રિસીપ્ટ કીટ ના કાઢવી પછી તેટે પણ એ લોકો યોગ્ય રીતે બિલ કવી રીતે બનાવવા પણ એ લોકો યોગ્ય રીતે શોર્ટકટ કને મદથી આપણને એ લોકો બતાવે છે અને બીજું તો એ જ છે કે આપણે પહેલાં તો કંપની ક્રિએટ કરએ તો આપણને સારી રીતે આવડી જવું જોઈએ કંપની ક્રિએટ કરવી એવું કોઈ બહોગરું નથી એ કે બધા લોકો સ્ટેટ લખો અમુક વાર ભૂલી જાય છે તે કયું સ્ટેટમાંથી તમે બનાવવાના છ તે યોગ્ય રીતે નક્કી કરવું જોઈએ અને પછી જે લોકો પેલું કરવું જોઈએ કારણ કે તે આપણે સિલેક્ટ નહીં કરએ. તો પછી જીએસટી વાળું પણમે ઓન નહી બતાવ એટલે કે આપણે જે આઈ જીએસ સીજીએસટી યટી જીએસથી એવું બધું બનાવીએ તેમાં રકમ આવે છે તે નથી આવે એટલે કે આપણે યોગ્ય રીતે સિલેક્ટ કરવું ખબ જરૂરી છે. શું તમે હમણા જે એટલે કે તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો છે ત્યાં તમારા બધા ફ્રેન્ડ લોકો સાથે કર પછી એકલા જ ગયેલા?
હા એમ જોવા જઈએ તો બટ ઘણા બધા લોકો હોય છે કે એકલા એકલા એમ તો ઘણા બધા કોમ્પ્યુટરની જે સેવા આપને જે એજ્યુકેશન નોલેજ મળે એ ઘણા બધા સેન્ટરો એવા હોય છે પરંતુ અમે શું છે કે અમુક મિત્રો નું મારા જે દોસ્તાર હતા મિત્રો એમનું બાકી હત તો અમે સા મળીને જ ગયા અને અમને ખૂબ જ મજા પણ આવી અને હાલમાં શું છે કે ગરમીનું રૂટું છે એટલે શું છે કે ગરમી ખૂબ જ પડી રહી છે. તો અમે એવું કોમ્પ્યુટર સિલેક્ટ કર્યું સેન્ટર સિલેક્ટ કર્યું ત્યાં અમને ઠંડક હોય જેમ કે એસીની સુવિધા હોય, પંખાની સુવિધા હોય એમાં અમે સિલેક્ટ કર્યા તો અમને અમારા એરિયામાં પાંચથી દસ એવા જોવા મળ્યા પરંતુ અમે શું છે કે ત્યાં જે પેલા જે વિદ્યાર્થીઓ અ કરી ગયેલા કોમ્પ્યુટર ટેલી ટ્રિપલ સી કોર્સ ત્યાં અમે એ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી એટલે કે ફોન પર્વાર વાતચીત કરી અને એમને પૂછ્યું કે ત્યાં કેવું શીખવામાં આવે છે સારું શીખવામાં આવે છે અને કેટલાક લોકો અમને સારું માર્ગદર્શન પણ આપ્યું એમ તો કોઈ કોમ્પ્યુટર ક્લાસ આમ ખોટું તો કીધું નહીં પણ અમને શું છે કે અમારે બસ ડેપોની જે છે તેને નજીક જોઈતું હતું. તો એવામાં અમને બે કોમ્પ્યુટર સેન્ટર મળ્યા અને ત્યાં શું છે કે એવી જગ્યા અમને મળ્યા અને બંને જગ્યા અમે પૂછવા પણ ગયા અમને એવું હતું કે જ્યાં ટાઈમ અમને અનુકૂળ મળે ત્યાં અમે જશું તો એક જગ્યા અમને ટાઈમ અનુકૂળ મળી ગયયો એટલે અમે પછી ત્યાં જતા રહીએ ત્યાં શું છે કે પંખા એસીની બધી સુવિધા છે અને પીવાના પાણીની પણ આમ ઠંડુ પાણી મળી રહે છે અને બધી જ પ્રકારની સુવિધા છે અને ત્યાં અમને ડેપોથી નજીક પણ પડે છે. એટલે અમે સિલેક્ટ કર ચાલો તો મળીએ કોઈ વાર સાથે મળશું ત્યારે આપણે જે કોમ્પ્યુટર અગાડી જે કોમ્પ્યુટર બીજા કોર્સ આવશે તેના વિશે આપણે વાતચીત કરશું અને એનું જ્ઞાન મેળવવા માટે આપણે બીજા કોઈ કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લેેશું.
હા સારું.